હા બોલ
હા આવા આવે છે તારું અવાજ બરાબર એકદમ
હા
મારું પણ આવે છે ને
હા સારું આવે
હા તારું પણ બહુ મસ્ત આવે છે
હા
એ મને લાગે છે અ નેટવર્ક પ્રોબ્લેમ હતું તો વાત પણ સારી રીતે ની થઈ હોય યાર તેમાં તો
હા યાર બહ અટકી અટકી ગયુંને અચ્છે બચ્ચે
બચ્ચે વચ્ચે અટકી ગયું મને પણ ખબર નહી પડી તું શું બોલ અને તું શું બોલ મને પણ હબડાવ્યું
હ સમજ નથી પડતી હતી તો શું કરીએ અમે
હા મેં પણ કેતી જ હતી કઈ ને કઈ પણ શું કરું નેટવર્ક પ્રોબ્લેમ થઈ જાય છે આપણા હાથમાં થોડીને મલે
હા શું કરે અત્યારે તું
કાંઈ નહિ બેસેલી છું
હા જમવાનું થઇ ગયું તારું
હા થાય ગયું મારું ક્યારેક થઈ ગુયુ તો સાત વાગે જ જમી લો
હા
તારું પડત થાય ગયો
હા મારું થઇ ગયું
હ બાળું પણ અરે એ તુંને બતાવને તારા લગ્ન ની ત સગાઈમાં કોણ મેકઅપ કરેલું હતું બ કરેલું હતું મને પણ જોઈએ
હા એ તો એક દીદી હતી ને તે બોસ સારું કરે
હા મને બહુ મસ્ત લાગ્યું કેમકે મને પણ કર તારું મેકઅપ એકદમ પરફેક્ટ હતું મને પણ મેકઅપ કરાવવાનું હતું મારી બેન નું લગ્ન છે ને એટલે
હા કેજે મને મેં તારા કોલ થી વાત કરી કરાવીશ તને
હા એનું એ ઇન્સ્ટા વગેરે પણ છે કે નહી
છે ને એની સઇડી પણ છે
હા સારું છે રેટિંગ એનું
હા બહુ સારું છે
હા મેં સારું મેકઅપ જોયુંને સારું લાગતી હતી સગાઈમાં હા જ જીજુ પણ કમ નહી લાગતા હતા બંને એ ત એ તારી સાસુમાં તો બહ કળક છે યાર
એનાથી થોડી મતલબ છે અમને
અ એ તો બરાબર છે એ તને જીજું મતલબ છે
હા
કઈ નહી તું જીજુ સાથે બરાબર ર છે
હા એનાય સાથે તું રેવાનું ને લાઈફ ટાઈમ
હા એતો હ તો તારી સાચું માં બહ ડેન્જર મને લાગી સાચું બોલ તું
. અમને તો મેં તો એને કઈ સમજ અમારા ઘર વાળા પણ નથી સમજતા .
તારો વાત થાય છે કે નહી
નથી થતું એ શું અવાજ આવે છે? યાર કઈ નહ
આવે છે
મારી ત્યાંથી નથી આવ તારી ત્યાંથી આવે છે. હમણા છે ની ની એ મને પણ શું? તો શું પ્રોબલેમ છે મને પણ ખબર નથી પડત હ
હા મે શું કેતી હતી હા એ ત તારી સાસુ માંથી વાત થાય કે નહી થાય
નઈ ન નથી થતું ક્યારે ક્યારે કરી ક્યારે ક્યારે થઈ જશે પણ એમની રોજ રોજ
હા સારું કરી લેવાનું
હા
હા તારા.. હા
હા
હ છે બરાબર છે પેલાની જમાનાની છે ને એટલે એજ વિચારે એટલે એવી જ છે
હા
કાઈ ની જીજુ તો બરાબર છે ને
હા
વાત વાત થાય કે નહી થાય
હાય ને
થાય ને તો મને ખબર છે થાય જ
હમણાં પણ કોલ કોલ આવતું છે યાર
હા કાઈ ની પછી વાત કરી લે એ તો તું રોજે જ કરતી હશે
અરે ડોલી ન ફોન આવે ને એટલે
હ એ એને પણ તો કામ હશે હ હમણાં આવ્યો હશે એટલે તને કોલ કર્યો છે હું તું ટેરિસ પર ઊંગવાની
હા અહં જ હોય
સારું છે તારા બધા ફેમિલી વાળા ત્યાંજ ઊંઘે
હા મેં અમારા પાપા અમારા મમ્મી
પહેલીથી વાત થાય તો તારું
હા
શું બોલે છે
એમજ કઈ નઈ બસ હાલ ચાલ લે અને કઈ નઈ
યાર તને ખબર છે બહ હોશિયારી માર છે કોલેજમાં તો
હા
મને મને બોલે છે એમ તો લીધું છે એમ એમ કરીનેમ એ લોકોને શું ખબર મારું શું પ્રોબ્લેમ
હા યાર
યાર તને ખબર છે એમ તો મારા મારા કરતા પણ લોકો પસેન્ટેજ કેટલા છે તને તો ખબર છે તારા કરતા પણ લો છે એનું ત પણ મને એટિટ્યુડ દેખાવે છે એટિટ્યુડ નહી દેખાવા જોઈએ મેં પણ કહી દીધું ન મેં જોવા બોર્ડ પર લાગશે ને રિઝલ્ટ ત્યારે જોઈ લો પીવીએ વાળા પાણીમાં છે કે બેકોમ વાળા
બરાબર ને હેલો
હમ
બરાબર કીધું ને ન હ યાર તારુ અવાજ નથી આવતો. હા. બો હોસયારી મારે એમ તો મારે હાં મેં કાંઈ ની કીધું. મેં કીધું કાંઈ ની મેં વૃદ્ધાશ્રમ ચાલી જવા.
હા જોઈ લેજે એ લોકોનું રિઝલ્ટ એટલું સારું ની આવશે જોઈ લેજે.
લોકોને હમજવું જોઈએ. કોઈને એવું ની કેવા જોઈએ. કે બધાનું પ્રોબ્લેમ હે હોય એટલે નહી લીધું ને?
જેટલા આ લોકો જેટલા આ લોકો ઉડેને એટલા ની થાય એ લોકો કોનું.
એ તો મને ખબર છે પછી નીચે જ પડી જશે.
હા.
એ લોક લોકોને એવું લાગે છે જાણીબુજીને મેં બી બી એ નથી લીધું બી કોમ લીધું.
તું એ એ એના માટે લીધું છે. એટલે .
હા બરાબર કીધું સો ટકા એ લોકો તને તો ખબર છે ને મારું બધું પ્રોબ્લેમ.
હા, મેં સા મે તો તારું સબ
અરે તને અને રૂપાને બધું ખબર છે. એ લોકો ને ની એવું કે એ લોકો ને શું કહું? એ લોકોને બધું ખબર છે. તો પણ જાણીબુજીને એવું બોલે તો મને સારું ની લાગે.
અરે કેવું એ લોકો જે સમજે જે ની સમજે તે લોકોને શું કહીએ અમે.
હા, બરાબર કીધું યાર. કોઈની હામે આપડે આપણા ત્યાં શું ચાલે છે એ બધા બધાને ની ખબર પડવી જોઈએ કેમકે બધા મજાક જ ઉડાવે છે. કોઈ આપડુ હેલ્પ ની
હમ્મ.
હમ્મ. મને ખળી એટલે મેં તને અને એ મારી કૃપાને જ કીધું છે. બીજું કોઈને નથી. તું જ વિચાર ને આપણે પેલા બી બી એ લીધું અને પછી બી કોમ શું કરું એટલું બજેટ નહી મલે પછી. હા કારણ જ ના તું તું પણ મને સમ સંજાવ્યું ને કે રહેવા દે તું બી બી એ ની કર બી કોમ કર.
હા.
એટલે મેં પણ વિચારેલ મારે ઘરા ઘરવાળા પણ કઈ કે ખર્ચ કોઈ હેલ્પ નથી કરતા એ લોકો ન એ લોકો પણ શું કરે એ લોકો પાંહે નિજ છે હમણાં. અને જે લોકો મને હેલ્પ નથી કરિયે છે એ લોકોને શું ખબર મેં એ લોકોને કીધું ની. એ લોકોને એવું જ લાગતુ હોયને મેં જાણી બુજીને એવુ કઇરુ.
હા યાર. જે ક્યારે મલીને એક વખત કઈ દેજે, તો ની કહેશે એ લોકો. .
અમે તો તને કીધું મેં તો એને સામે કઈ દીધું મને કે તું કેમ લીધું કે પૂછે ને તો મેં બોલી હા, તો તને મદદ કરવું જોઈએ હતું ને.
હા, એટલે એ લોકોએ કરી બોલને તું કે જે એ લોકોને કે તને કીધેલું મેં થોડું-થોડું મદદ કરી દે તું નથી કર્યું તો મને જે ફાવતું હતું તેમેં કરી લીધું.
અરે મને એક કેતી હતી, ને કે કઈ નઈ મલી જશે જોબ મલી જશે ક્યારે હું ની મેઈલું ને કોઈની ભરોસે ની રહેવાનું. કોઈ નહી લગાવે જોબ બોબ. એ તો બરાબર. મેં તો કોઈ ની ભરોસે નહી રહું હવ.
એ તને તો ખબર ને કે નંદની કેવી છે યાર.
હા એતો મને બધ
એનું પહેલાનું જ છે એ અમને કહી દેશે કે તને આપીશ તને આપીશ અને જયારે અમે માંગીએ ને ત્યારે નહી આપશે તે.
નહીં આપે, એ તો બરબર કીધું.
પોતાના માટે એની પાહે હોય, પણ અ અમારા માટે ની હોય.
અરે એક દિવસ યાદ જ છે તને વડાપાઉં નું પૈસા લીધેલું તું, એ એ પણ હવે વાત કર તી હતી. તને ખ મને બધું ખબર પડી જાય છે, મને ખબર છે એનું બાકી છે એટલે એ કે છે.
હા.
કાઈ ની આપ
આપી દેજે એને પેલા આજે યાર અમને
હા, હા એ તો ક કહી હૈ તારું ગાઈડ નું પણ પૈસા આપવાનું બાકી છે, કેમકે છોકરી મને ન ન નથી આયપી, જ્યારે આપશે મેં તને આપીશ.
હા, કંઈ નહી.
હા એને નઈ યાર એને પણ મેસેજ કરવું પડશે ને. કાલ દસ દિવસ થઇ ગયું છે. હા, હા. એમ પણ બહું ટેન્શન છે મને. કંઈ ને કંઈ કરવું જ પડશે. એ લોકોને એ લોકો વિચારે નહીં કઈ પણ આમ મોડા પર જ કઈ દે. મેં પણ હંભળાવી દીધું, એમ થોડું ચાલે કઈક બી બોલીને નીકળી જાય.
આવી ભાઈ
બોલે જ હોય બરાબર.
હા ચાલ.
હા. હા, હા ચાલ કાઈ નહીં.
હા બાય.
બાય-બાય.